હામ કરો.
બ કઈ નહી જો અત્યારે રખડવા જઈએે છીએ.
એવું છે કઈ બાજુ?
બ એ કાઢવામાં.
કાઢવામાં, હ આપડા મયુરભાઈને કોલેજ જવાનું છે લેતા જશો હું તમને?
હા હા લેતા જ જશ જોયું પાછો ના આવે.
હા એવું છે આ બાજુ એ વસ પાસે.
હા હા ન્યા જાવશ.
હું જોઈ છ એવું બધું?
પૈસા જોઈએે.
હ એવું છે પૈસા છે.
હમ.
ક મિન્ટટમાં પૂરા થઈ ગયા લાગીશ.
હા રૂપિયો ઓછો થયો.
હા રૂપયો ઓસો છે. બે થિયા. હા ના એને એક થયો મારે બે થયા એવી રીતના થઈય ને ભાઈ આપડે?
હા હા મારો એક થયો તારા બે થયા.
મારા બે થયા હા એટલે તને મેં બે ફોન આવ્યા ને પછો મને ક્યું હા રેડી લે રેડી રેડી મોટભાઈ થઈ ગયું. હમણાં સ્મિતભાઈ હ ને તેમને એવું હ ને ના સ્મિતભાઈને તો તમાર થઈ ગયું હ છે.
ના બાકી છે મારે એક કોલ તેને કરવાનો છે.
હાજ એક કોલ બાકી છે એવું છે. એટલે મારે તો તમે હજી તમે મને ચાર કોલ કરી શકશો હજી હ હું તમને કેટલા ત્રણ કરી શકીશ.
હા.
હું અત્યારે વરસાદ એવું મને મોસમ લાગે વાદળા બાદળા એવા.
હા હા વરસાદે જ છ બહુ જોરદાર વરસાદ આવી ગયો.
અરે અત્યારે વરસાદ જેવું લાગે છે અત્યારે જો છાતા આવે એવું નથી લાગ
હા હા છટા હવે.
વાદળા તો થઇ ગયા કડાકડા. હા જોઈ જ ધ્યાન રાખી જા એવ હોય તો છત્રી બત્રી લેતા ગયા કે ના?
ના ના છત્રી વગર ફૂગી જશે. એ શટ શ સ
સતત્ર લઈન ગયાસ કે એમ નામ ગયાસ?
ના એમને એમ ગ્યાસ?
તો ધ્યાં લઈ જવો અત્યારે વરસાદ નું એવું લાગે છે કે વરસાદ આવે એ છે.
હા હા એંધણ તો આવે છે.
અનેમે ધ્યાનને એક જો સિગરેટ પીતે એક સિગરેટ ઠરલો.
ના ના ઓલવાય ન જાય સાઈ માં ખોલામાં રાખીને પી લે છે.
હા તો એવું તો એવી રીતના કરજો, અત્યારે આમાં હું ધ્યાન રાખવા જેવું માહોલ છે. ગમે ત્યારે વરસાદ આવી જાય ગમે ત્યારે વીજળી પડી જાય.
સાચી વાત છે કઈ નક્કી ન કરાય હમ.
હ સંદીપ ક્યારેક આવવાનો છે?
સંદીપ કોક આવી જ છે આઠક વગે.
આઠક વાગે અમારો જીવન્યા છે એવું છે.
ઓહ હો હા હા તમારો જીવ કયો છે એ અમને ખબર છે.
હા અમાર હું સુમિતભાઈ કક અમારો જીવ ન્યાં છે જીવ.
હા હા.
બછી તમે જીવ જીવ કેય.
કુલદ દીજું મનેલ.
હા બાકી શું તમારે ક્યારેક જવાનું છે રૂમે?
બ ઉમે જઈ પછી ની રાતના.
નિરાતના, હા તો એવું હોય તો કોલ બોલ બધું બતાવીએે પછી નિરાતના જાયજો એવું હોય તો.
હા હા.
તમારે અમે પેલા જઈને કામ હું હોય એના કરતા આને જ રેતા હોય તો? હમ. હા એવું છે. મન ન ગ માવો લેવા ગીયો. મનીષભાઈ માવો લઈને આવો છ ને તમે?
હા હા માવો લઈને આવીએ.
હા એવું છે હું પૈસા તો હ આપણે કેશ દીધાશ કા એટલે વાંધો ના આવશે.
હમ.
અત્યારે ક્યાંક તમે?
ટ્રાફિક બહી બહુ જામ છે એય.
ટ્રાફિક જામ થઈ ગયું?
હા.
હ સારું નહીં એ બાને તમે ગાડી લઈને જ નથી ગિયા.
હા હા ઝડપથી આવી જાવ બાકી ગાડી લઈને ગઓ તો કલાક થઇ જાય.
તો તેર કલાક થઈ જતા હા એટલાક માં ગાડી લઈને નોજયને.
હમ ગાડી સ્લીપ માને ભીક લાગે ને વરસાદ નો.
પછી આપડે એવું હોય તો રાહુલભાઈ ન આપડ કોકમાં લોગિન કરીને ફોન કરવા ને કે બાકી છે કે નહી? તો રાહુલભાઈ નો કરવા હોય તો કઈ વાંધો નહી.
એને કરવા તો પડશે ને બાકી આપડા બેગ ઉપર ગરમ થઈ જાય.
હા એ તો કઉું રાહુલભાઈ ને ભાઈ આપડી ચ સડી બેસ.
હમ.
હા ભાઈ એને ભાઈ હું આમાં કઈક કેવાય નહ આપડા થી.
હમ કઈ જ તો ફ્રીજમાં આવી જશે.
હા. એજ ને પાછો ઈ હખણી ન રે ની.
હા આગડી મારા ઉપર ગરમ થઈ ગયો.
અરે તો કઈ ના દે હોય તમારે કઈ?
એને હું મારો નાનો ભાઈ છે એટલે કેવાય એ.
હા એ ન બર તમારો.
હ.
મોટો ભાઈ હોત તો આજી કઈ કેડેત.
હા હા.
હા આપડે મિતભાઈ કરી ને બોડી દેખાશ.
અરે એની બોડી કઈ નથી કાલી વચારું બીજ ભરી છે.
હ એવું છે ચરબી ફેરી.
હા.
હા હા હા અત્યારે સ્નેપ સ્નેપ ની વાતો હાલે.
ઓ એને હવે ઓપન કરીને સ્લેપ મોકલાલી દઉ ને.
એને તો મોકલાવી લીધો છે હવે તો કેમ કેવું.
હા.
એ હવે આપડા મયુરભાઈ ને હાથે હતું.
હા.
મયુરભાઈ કઈ હાથમાં આ છે ને ત્યારે વારો આવશે એને.
એ હિનો વારો લઈ લેવા જેવો હશે.
હા એજ ને એને ક્યારેક વાર આવશે ને.
આમે એનું સેપ બહ વધી ગઈશ.
હા હમણાં સ્નેપો બહુ વધી ગઈ છે મીિતભાઈની બહુ વાયરલ કરે છે.
હા.
ક્યારે ક્યારે કોકને કેન્સર
હા અરે ઓ અલી યક મસ્ત હછી
હવે એને આમાં સમજાવવા જવું પડશે કે હવે આવું રેવા દયો?
હા હા બાકી પેલા જાઓ
હા બાકી હ તમારી કુતરી પેલા
હા હા.
અને ટાઈમ મી જાયને કે એવું છે. હા અત્યારે કોલેજ ભગવા આવ્યો કે કોઈ નથી હજી
અત સરકલ પાહે પુયઞા છે.
અરા સર્કલ
હમ.
એવું છે સરક તો ક્યાં વાળગુરુ માં ગયા
હા હા ભાઈ ગુરુમાં
હા તમે તો તો કેટલી પાંચ દઅ મિનિટ થહે ને હવે
હા હા પાંચ દસ મીનીટ
એવું છે દુકાને કોણ બેઠું છે.
હવે દુકાને કોઈ ર જ બેઠું દુકાને જ ભૂગવા ભૂગવા-
ઓ ગો એવા સા હું ટ્રાફિક બાફિક છે કે ના
ટ્રાફિક તો જામ છે અ ફોરક્સ ફોર વટી ને
હા.
હ હા હા. અચ્છા રવિવાર છે શનિવાર છે.
હા તો પાછો શનિવારે કાલે એના કરતા વધારે પણ ટ્રાફિક હશે.
હા કાલે નીકળીએ આપણેે જવા
હા કાલે આપડે જવા તો નીચળીએ આપડ કાલે ક્યાંનો પ્રોગ્રામ કરવાનો છે.
ક કરીએ પ્રોગ્રામ જાજો તાકાતળો.
હમ દાતા તો તમે બધા લોકો જઈએ
હા તા તાર જાવું તો પાસે જઈ એમાં કઈ ના હોય
ના ના ભાઈ ગિરનાર આપડે છોડા ની હાલો શંકર જી આવી છે કાલે ના્યા ન આવીશ
હા હા ના ના આવ્યા.
એ તો થાય એ તો છેજ ને આપણે રાહુલભાઈ ને પૂછલી જટાશંકર નું શું કઈ હા રાહુલભાઈ જટાશંકરે જવું ને
હા પૂછો ને ને રાહલભાઈ ને કેમ કેસ
હા રહુલ હવે જટાશંકરે જવું ને કાલે હા કાલે રવ વર્ષ એટલે ભાઈ એ તો એમ ક કે નક્કી નથી એવું છે અત્યારે કાલે ક્યાંક જવાનું હોય પ્લાન થઈ ગયા હો
ભાઈને કા જાવું ને
એ વિડીયો એડિટિંગ છે ને ભાઈ એને ગમે ત્યારે જવાનું હોય ફોન આવે આપડે સ્મિતભાઈ ને એવો હ તો સ્મિતભાઈ આવી છે. સ્મિતભાઈ તમારે તો આવું ને? હા સમિતભાઈ ચટાશંકર આવું ને તમારે હલો ભાઈ સ્મિતભાઈ યા છે અમિતભાઈ તમારે મભાઈ પી મી ના પડે છે એને કાલે કામ લાગે છે રવિવાસે
હમ જો વાાઈગુર બા બુ બી જ છે.
થોડાક આવી ગયા સિગ્નલ એટલે તો નહી આવીયા
હા વાહેગુરુ માં પહચી ગયાયા
હા કોણ છે હં દુકાને
ચશ્મા પરેલા ભાઈ છે?
ચશ્મા પેરેલા દાદા આવી છે.
હા દાદા દાદા
હા ભાઈ નથી.
હવે જાદુ છે જાદુ છે જાદુ જાદુ કોણ જાદુ બોલો.
હા દાદા બે બાબુ નાખો.
હા.
હા બાબા અનો નાખતા
હલો મનીષ ભાઈ હા હા કઈ દીધું કઈ દીધું.
હમ
એવું રસ્તે તો આપણે ભાર્ગવ ભાઈ ને લેતા જએ ભાર્ગવ ભાઈ આપડે ભેગા નેવરાજી છે ખાલે. પેલે ભાર્ગવ ભાઈને લેતા જઈ. નહી વાગ આવું ને તમારી હાલ ભાઈ ભાર્ગવ આવે કે કે ભાઈ કોલેજ વાળા ન હોવા જોઈએ કેનું માનવાનું છે મનીષભાઈ આપડે.
આપડે તો બંને ન આપડે તો કોલેજ વાળા ન મન નવું હોય ને.
હ એવું છે કોલેજ વાળા નું માનવામાં આવું છે. ભાઈ બાળકો ભાઈ તમારું કેન્સલ રાખો ભાઈ.
હા આપડે બોલો રાખતા નવું આવું એને લેતા જઈએ ને.
હા હા એને વસ્તે તો જવું જ પડે ને.
હા તમારા બધી ના ગામ ન છે.
હા.
એટલે ઈ આવે ત હારો ને બીજું તો હું હોય. એ બાને એને વિચારવાનો ટાઈમ નીકળે નવું હોવ આવ તો બધું જોઈ લે.
સાચી વાત છે કઈ જોયું બોલું ના હોય જોઈ લે.
હમ વાતાવરણ જોરદાર થઇ ગયું છે. નઈ નઈ કોઈ બોલતા આવતાને અત્યારે બધા લઈ ને ફરવવામાં હોય ને.
હા અત્યારે વ્યસ્ત હોય ને થોડક. એવું હોય તો આપડે એવું હોય છે તો હમણાં આવો આ બાજુ તો કોલ કરીએેને.
હા હા આપડે જઈએ પછી ફોન કરીએ.
એજ ને તમે અહીંયા આવો પછી એને કોલ કરી સંદીપને કે હું હલેશ ભાઈ.
હા હલો રાજતભાઈ પછી કોલ કરીએ નવરા થઈ ને
હા તમને પાછસે હું એવું હોય ને ને પાંચક દસક મિનિટમાં પછી કોલ કરવો
હા હા હાલો હું કોલ કરુ
બ અત્યારે તો કૈલાસભાઈ
ઓલા ને હું એમ બીને મોકલી દીધ કે? હા તો સારું હાલ રાખવો.
હા હાલલો રાખો બું કોલ કરું